હલો.
હ આવે છે.
કે તો કયો છે ટોપિક કે
તમે કો
તો ટોપિકમાં તો એવું ક એવું કઈ તમે કંઈ જાણી જોઈને ચાય કઈને એવી વસ્તુ કેળવી કે જે તમને ખબર હતી કે નહોતી કરવાની તેમ છતાં તમે કર્યું હોય કોઈકના વિરુદ્ધ જઈને
એટલે જેમ કે
જેમ કે એવા કઈ તોફાન કે કોઈ ઘર વાળા એ ના પાડી હોય કે આ તોફાન નહી કરવા તેમ છ પર્સનલ રિલેશનને લીધે કે કોઈ દુશ્મની ના કારણે તમે
હમ્મ, એવા એવું તો મને બધા લ મમ્મી એવું કીધું છે કે કોઈ જો વરવાન નહીં એમ. અ એવું થયું હતું સ્કૂલમાં મે એક જ એક ગર્લ નુ એટલે હા એક બોયનું બી ઘર દબાવી દીધું હતું એટલે નાઈન્થમાં હતી ને હાંભડો તો ખરા આવી રીતેમે કેવું ગલ ગેંગ વાત કરતાં હતાં. તો વાત કરતા હતા એ છે ને વચ્ચે ટાપથી કેવું પૂર્યા કરો બોલ બૂલ કરો વચ્ચે તેવું વચ્ચે બોલ બોલ જ કરાય એને અમે કોઈને ઇન્ટરેસ્ટ પણ નહી એમને એક ને હુ એમ કેવું, ખાલી આવું કામ પૂરતી વાત બસ. એ સિવાય એ વધારે ફ્રેન્ડશીપ કરવા માંગ્યા પણ મારે એવું કરવું નથી. મારે કઈ ને આખા ગ્રુપને મેમે વાત કર્યા, એમાં બોલ બોલ કર વચે, પછી મને કાર ચ્યો ને તો મે બોલો કે તમે કઈ વચ્ચે બોલ બોલ કરો છો પછી ઝગડો થયો અમારો. પછી વાત વાતમાં મેં ગળું દબાયું ને મેડમ આ્યા એન્ટર થયા આટલું બધું આખું જગાડો ગય ત ને આયા તોછી છેલ્લે આયા તોએ તો મને કશું નહી બોલ્યા, કારમ કે મારા સગા થ હતા એવું છે, તું
તોય મને એવ ખહે ખ કે તમે બ તોફાની છો એવું,
બરાબર જ છે ને, તોફાની હોય તો કે જતી ને.
પણ એક બાયા જેવો હતો યાર હું કેવું તો મને.
બાયસો.
પણ હું એમને એવું ના ગમે એવું. કેવું તમન એક્સપ્લેન નહી કરી શકતી.
બરાબર છે પોપલા એવા.
હા બસ, ને એક તો મારે અહીંયા લડવાઈ જાય. પોતાની તો જોવ સોરી પછી મારે એને લડવા આવો. પછી કેમ બોલે કે મારે તો પછી મારું ને મેં.
તમારે ભેગો હોય કે લડવો?
એટલે એમની પ્રમાણે તો મેં તો સ્ટ્રોંગ જ હતી.
વેરી ગુડ તો પછી ચા
કેવું કેમ? મારા ચાર ભાઈ બહેનમાં મેં મારા દીદી ના લડે મા ભાઈ જોડે બે ભાઈ જોડે. મેં તો લડતી જ હોય ભલે, જે થાય તે. ભલે એ લોકો ઉચકી નાખી તો મેં લડું તો ખરી.
સંઘર્ષ પ્રેમી.
યસ. બોલો તો તમારે એવો કિસ્સો થયો હોય તો?
એવો કિસ્સો મારા જોડ નથ થયો મને કોઈ ના પડે પછી એવું કંઈ ના કરું. કોકવાર એવું કોઈ મોલ હા કોઈક ના પડે એટલે ઘરેથી કોઈ ના પડે કે આવું નથી કરવાનું તો પછી ન કરું એમ. ચાર પાંચ વાર કહી દો કે ના ના કરવું છે કરવું છે. કરવું છે પછી લોકો કે નથી જ કરવાનું તો પછી જવા દેવાનું બીજું હું. એ રીતે
હમ્મ.
પણ એકવાર મારે એવું નહીં પણ બીજી એક થયું તો મા સોસાયટીમાં ક્રિકેટ રમતા રોડ ઉપર
હમ્મ.
તો તો એમાં હું બેટિંગ કરતો હતો બીજા લોકો સામે બેટ બોલિંગ કરતા હતા તો એને મને ચાઈ કરીને ગુસ્સો દેવડ્યો એમ, કે હવે દેખ કે તારાથી હવે એક એમાં દાદ નહીં દઈએ કેમ મોસ્ટ ઓફ કેવું હોય કે કોઈ બેટિંગ કરતા હોય પછી બોલિંગ મળે ટીમને એને બેટિંગનો વારો આવે તો સાંજ પડી ગઈ સારા છ જેવું થઈ ગયું હતું અંધારો થવાની તૈયારી હતી એટલે એ લોકો એવુ કીધું કે હવે અમે તમને બોલિંગ નહીં કરીએ મતલબ હવે કાલે વાત. હું કોઈ એમ ન હાલે આપણે પહેલા બોલી હતી કરવાનું એટલે કરવાનું. પછી એમ કોઈ મને વાતમાં વાત એને હું ગુસ્સો દેવડાવ્યો પછી એને બોલિંગ કરીને તો એ ગુસ્સોમાં જોરથી મળ ને તો સામે એક બિલ્ડિંગ એ રૂમ બે માન નું મકાન હતું. એમાં જેને બારી હતી બારીમાં કાચ ફોડી નાખો, દડો અંદર. કાચ ફૂટી ગયો પહેલી વાર બાકી રમતો તા છ હાથ વર્ષથી રમુ પહેલી વાર આવું થયું અને સિક્સ વખતે ડાયરેક્ટ. પછી તો એ બધા અ બેટ બેટ બધું રોડ ઉપર મુક ડાયરેક બધા ઘર માં બધા એક એક જગ્યા ઉપર રહીએ. પછી શાંતિથી જોયું હું બધા ભેગા થઈ. કે ઘરમાં કોઈ છે કે નહી એમ કઈક સૂમસામ કેવું છે આમ નહી છે. પછી જોયું કે કઈ હજે હલચલ નથી ફટાફટ સ્ટમ્પ ને બેટ ને લઈ ને આવતા રિયા. પછી એ પાછો અર્ધી કલાક જેવી તી અમે બધાયે ગભરાઈ હું થાહે આમને તેમમને પછી પાસે ગયા ને તો ઘરમાં કોઈ હતું જ નહીં. પછી અને ક્યાંક બાર ગયેલા હતા રવિવાર પછી બે દિવસ પછી જોયુંને પછીં જો છાપું મારી દીધું તું- અને અફસોસ એ દડો અંદર વ ગયો દડો એક ચતો કરવો પડ્યો
એ છવું જ છ તો કરવું જ પડેને
એટલે કોકવાર થાય આવું.
અમારે કેવું ખબર અમાર વચ્ચે આવું થ્યું તું કે પેલા કેવું ખબર નઈ કોઈ નાના નાના છોરા રમતા હતાા ક્રિકેટ તો બોલ આયને મારી પાસે પડ મારી પાસે નહી મારા દીદી ના ફેન ના ખોરા માં કે કઈક એમ પડ્યો હતો. મેં કુ આપડે આપવા નહી તો એ લોકો કલાક બે કલાક શોધ્યા જ કર્યા છેલ્લે ધીમે સરકાઈ આપ્યો મેં એવું કર્યું તું
મારી સોસાયટીમાં ગમે કોઈ દરો લેવા આવેય ને બાળકો રમતા હોય તો એું તો કહી દઉ કે દરો નાખે ને એટલે ગમે ત્યાં મારે આવેને પોઈછા વગર ઘરમાંથી લઈ લેવાનો. કદાચ કોઈ ના આપડે ને તો એ શોધાય મારું નામ દઈને લઈ લેવાનું કે ભાઈ કીધું છે એટલે આપી દે કેમ કે અમે રમતા જ્યારે એટલા તોફાાનને એટલા કર્યા છી તો હવે કોઈ ના જ ન પાડે અને મૂળ બાળકો ગમે બહાર રમી જ ફાયદાકારક છે. બાકી ઘરે રયને મોબાઈલ વાપરે અને નુકસાન કરે. એની કરતાં બહાર રમે એ વધારે બેનિફિટ છે.
બરાબર છે.
તો કયો ત્યારે બીજો ટોપિક
ટોપિક ક હમ તમને મહાભારતમાંથી કયાં અ કયું કેરેક્ટર વધારે ગમે મહાભારતમાં ને કોયું નહીં ગમતું.
આમ તો મહાભારત મેં આખું તો જોયું જ નથી થોડા ઘણા જે કેરેક્ટર વિશે વાતચીત સાંભળી છે.
હમ
તે વિદુર જે હતા એનું કેરેક્ટર સારું હતું.
હમ
કેમ કે મગજને એ રીતે એમ જોવા જઈએ ને તો દ્રષ્ટિએ બઉ બધું સારું કર્યુ. મેનેજમેન્ટ કહેવાય અને સત્યની સામે જ ઊભા રહ્યાં હતા.
હમ એ છે સાચી વાત છે.
એટલે એ રીતે તમારે
ને વિલન એ નહીં કોનું ગમતું.
કમ તું કોનુ છે એ મ તો ગમે ને એવું તો કોણ કહ યુધિષ્ઠિર યુધિષ્ઠિર યુધિષિર આવે ને કોણ આવે
યુધિષ્ઠિર પાંચ પાંડવમાં હૌથી ધેસ્ટ એટલે સૌથી મોટા
નહી નહી આપણે આ બાજુ દુર્યોધન પન ત
દુર્યોધન ને એમના પપ્પા ધૃતરાજ
ધૂતરાષ્ટ્ નહીં આપરડે દુનિયા અ ધૂત રાષ્ટ્ર તે મેન તો ધૂત રાષ્ટ્ર નથીગમે્ એવુ
મન મૂળ દઈ છે. થીનુ બાળથાન
હ
બધું ફિઝિકલ રીતે શીખવાડ્યું વિષ્મ ભીતા એ પણ એક એકને બુદ્ધિ નો થોડો ધનો વિકાસ નોયો પનોટી ને નટલે
મને એવું જ તે, મારો મારો જે જવાબ હતો ને તો તમે લઈ લીધો બરાબર?
નહી એમ નો હાલે ફરીથી રિપીટ કરો?
જ્યારે મારે તો એ જ જવાબ હતો મારે પેલા જ કહી દેવાનો હતો આન્સર.
તો ફેવરેિટ? સારું લાગતું એમ કે
એમ અર્જુન પાછા, એટલે એવું નહી, એમ તો અર્જુન સારા જ છે. પણ જે સેકન્ડ મહાભારતમાં છે ને, એમાં જે અર્જુન છે ને કેટલા મસ્ત લાગે મને એવું થાય.
લે! વાહ! ગજબ ખાલી લૂક ઉપરથી
એટલે તમે તો મળ જયા તો તમે તો આન્સર લઈ લીધો. તો પછી મેં એમ નેમ કહી દું તું હવે એમ તે અર્જુન નું કેવું? કે પ્રેક્ટિસ કેવું બધા ખાલી એટલું ભણાય એટલું ભણે. પણ અર્જુન વધારે પ્રેક્ટિસ કર એમાંય હુ કેવાય સૌથી શ્રેષ્ઠ બનવા માટે વધારે પ્રેક્ટિસ કરે એમ.
તો ભીમ પણ પ્રેક્ટિસ કરતો હશે ને ભીમ પણ બોડી બિલ્ડર હતો ને?
પણ તો આ ધનુસ વિદ્યા માં અર્જુનને કોઈ નતું હરાઈ શકતું ને અર્જુનને પાછું ખબર ખબર તમને એવું? કે એમને બધાને હરાયા હતા, જયારે કેવાય વનવાસ દ્રૌપદીને જયારે લઈને આવતા હતા ને મેરેજ મેરેજ કરતા પેલા જે લડાઈ થ હતી ને ધ્રુપદ રાજા ના રાજ્યો વચ્ચે ને આ લોકો વચ્ચે બધા મહારથી ને અર્જુન એકલા હરાઈ નાખ્યાંતા. ભીષમ પિતા માં દ્રોણાચાર્ય, કર્ણ પણ હતા બધાને, વિચાર કરો? કેટલો શક્તિશાળી હશે એ?
એ વાત છે આમ જો તો અભિમન્યુ નું કેરેક્ટર પણ સારું હતું.
હમ પણ એ બિચારા ગયા જના માં રક્ષસતા એવું કોઈ ક હતો.
હે કોને કિધુ એવું?
તેવું છે ને સેકન્ડ મહાભારત માં?
મન્નત ખબર?
બાપા તમે તો જોઈ નને પછી કથી ખબર હોય.
હા તો કઈ રીતે એટલે કેમ રાક્ષસ હતા એટલે?
એટલે એમાં એવું હતું કે અ કૃષ્ણ ભગવાન એવું કે છે કે ગયા જન્મમાં એ રાક્ષસ હતા એટલે આ જન્મમાં એમનું મૃત્યુ વહેલું છે એમ. એટલે એમને અ જયારે પેટમાં હતા ને પે પેલી મહાભારતમાં એવું કે છે કે એમને શીખવાલું છે ફિઝિકલી. ને સેકન્ડ મહાભારતમાં એવું કે છે કે, એમને જયારે ગર્ભમાં હતા ને ત્યારે એમને કેવું ચક્રમાં હું હતું? ચક્ર કેવું હતું? જવેલુ હું કેવાય એને?
એ ચક્રવ્યુ ચક્રવ્યુહ.
હા ચક્રવહમાં જવાનું જ્ઞાન આપ્યું તું, આવવાનું જ્ઞાન નતું આપ્યું એમ. એવું એટલે સેકન્ડ મહાભારતમાં ફર્સ્ટ મહાભારતમાં બહુ ડિફરન્સ છે. મેં જોયને ત પડતી. એમાં સેકન્ડ મહાભારતમાં એવું કે છે કે, જે મરતા એટલે એવું જ છે કે મછુવારાની રાણી ને એમાં એવું કે છે કે જે રાણી હોય ને એમને જ વરદાન એ માંગયું હોય કે મારા પુત્રોને જ એ મળશે ગાદી મળશે ને જે ફસ્ટ મહાભારતમાં એવું કે છે કે, જે રાણી ના પપ્પા હોય ને તેવી શરત મૂકે છે રાજા હંબે કે તમે આવી રીતે, આપશો ને એમના દીકરાઓને રાજ તો જે લગ્ન કરાવશે એમ. એટલે બધું બહુ ડિફરન્સ છે બને મહાભારત જોઈને તો ખબર પડે એમ.
એ તો અહ કે સિરયલ એ સિરયલ એડે જે ફડે છે મા ટોટલ આઠ કે દસ અહ અલગ-અલગ બનેલા છે. અને બધે બધે માં અલગ અલગ થોક માઇડ ડિફરન્સ જોવા મલે જ છે. કોંકની શરૂઆત અલગ હોય કોંકનું એન્ડિંગ અગ કારણ કે તમ કી બે હોય કેમ?
એ એમને એમ કેવું કે એમની જીપ પર કમ્પ કંટ્રોલ નોતો એમ બધાને જેવું તેવું બોલ હતા દ્રૌપદીદીને પણ કેવું બોલ્યા હતા એ એવું બોલા એવું નહીં આની કોલ પર મને એક કાર સર બોલીને પછી.
તોઈ કર્ણ આમ જોવો જોઈએ તો સારા જ કેહેવાય કેમ કે એના મિત્ર સાથ છે પહેલાથી છેલ્લે હુદી ભલે ફોટતા થા તોએ ધીધો તો ખરાને.
એ જ ને કે ખોટાનો સાથ હું કા આયપો સત્યનો સાથ ના આપા અસત્યનો સાથ હું કા આપ્યો એમ.
પણ એની દ્રષ્ટિએ સાચે એ જ છે કે એનો મિત્ર એનો મિત્ર જે ઉભો હોય તે સત્ય હતું એની દ્રષ્ટિ એ.
પણ રિયલમાં તો એ જો સારો માણસ છે બરાબર તે ભલે એનો મિત્ર અસ અસ તે હોય તો એને સત્યના માર્ગ પર લઈ જણ કામ તો એ કરે ને. તે જે પ પહેલી મહાભારત છે ને એમાં એ તું કેવું કે યુદ્ધ ના થાય. તો એની માટે બધા આખા ફેમિલી કેવું કેવાય એ બધા એમને દૂરીધંધ નાખ્યા હતા પણ ખાલી એકલું આ હું કેવાય કર્ણ છે એટલે કે યુદ્ધ કરે યુદ્ધ કરે એમ. ને આજે મેં એક પોડકાસ્ટ જોય ત અમારે તે છે ને તે જેમને રિયલ વે ડી